હા
હા અહ કોલ કટ થઈ ગયા મે કીધું શું થયું
હા ના એતો પેલું બાર મિનિટ થાય ને એટલે કોલ કટ થઈ જાય
હા હા
હા હવે આ તારા માંથી તે કાર્ય એપ માંથી થી કર્યોને?
હા
હા ઓકે તો હરવા કામ જશે કેવો બોલો સુ કહ્યો?
કેવું રહ્યો તમારા વેકેશનમાં બાકી આમ?
હવે તો દિવાળી વેકેશનમાં આવવાનું થશે.
અચ્છા! દિવાળો વેકેશનમાં
હમ
હા હા નહી બરાબર અમારે હવે એમ એ ક્લિયર થયા પછી આગળ શું કરીએ એનું કે અમને થોડી જાણકારી આપતા રેજો અમે ફોન કરીને પૂછશું તમને-
હા હા તમે તો હજુ નાના છો વાંધો નહિ સેમ વા થ્રી ને ફોર પતવા દયો પછી બધું કઈશું બરાબર ને
હા પછી જોઈએ હવે આગળ પીએચડીમાં શું- થાય છે ટેટ ટાટ ની એક્ઝામ બી આવે છે.
અચ્છા તો તમે બી. એડ. કર્યું છે?
હા
બી. એડ. કરેલું છે ને ઓલરેડી?
બી. એડ. નથી કરેલુ મેં બાકી છે મારું.
બાકી છે. તમારે બારમામાં પછી ડાયરેક્ટ તમે બી. એ. કર્યું ને એમ. એ. કર્યું બરાબર?
હા
હા હા હા એટલે રનિંગ જ છે વચ્ચે કઈ ગેપ પડી હતી તમારી?
ના ના
અચ્છા રનિંગ છે.
કમ્પ્લીટ છે પરફેક્ટ બાર પછી બી. એ. કર્યું ને બી. એ. પછી ડાયરેક્ટ એમ. એ.
એમ. એ. હા હા હા બરાબર ચાલ તો કઈ નઈ. પછી વિચારો કે તમને ટીચિંગ લાઈન ગમે છે કે કોઈ બીજી લાઈન ગમતી હોય તો તે રીતે અને ટીચિંગ લાઈનમાં જવું હોય તો એ રીતે બરાબર ને એ રીતે આગળ કરવાનું વિચારી રાખવાનું અત્યારથી જ.
હા
શું કરવું છે ને શું નહીં. અને તારી જોડે એક બીજો છોકરો આવતો હતો એક તારી સાથે બેસતો હતો પાછળ
શું નામ હતું શું નામ હતું એનું?
એનું ઋત્વિક.
હા ઋત્વિક ઋત્વિક. અચ્છા! એ તો તમારા ઘર બાજુ થી આવે છે?
ના એ કઈ હા ચીખલી સાઈડ થી આવે છે.
ચીખલી તરફથી?
હા
હા હા હા
નવસારી ચીખલી એવું કઈ કેતો હતો મને કઈ એનું ગામ નું નામ ભી ભૂલી ગયો હું તો.
હા ના ચીખલી અમારેથી વીસ કિલોમીટર છે ખબર છે હા
હા હા
બરાબર
એ બાજુ એ બાજુ થથી જ આવતો હતો એ તો.
હા હા.
હવે ચાલુ કરે છે કોલેજ કેટલાક જાય છે ખબર ને હું બી જવાનો હતો તારીખ ચાલુ કરી ત્યાર થી પણ હ વરસાદ જ એટલો છે તો જવાનો મોકો જ નહીં મળે પાંચ થી છ ના ટાઈમમાં ઘરથી નીકળવાનું હોય ને વરસાદ ફૂલ ચાલુ હોય.
હા તમાર તો બહુ દૂર થઈ ગયું ને ટ્રેનમાં ને તમે તો?
હા અહીં થી ઓટો પકડવાની સ્ટેશન જવાનું સ્ટેશન થી પાછો કોલેજ કોલેજ ટ્રેન
હમ્મ, ટ્રે
બે ત્રણ જગ્યાએ ચેન્જ કરવું પડે ને એટલે.
હા ની બરાબર છે. હવે અત્યારે તો કઈ કરાવતા નથી એટલે કઈ વાંધુ નહી જોવાનું પાછળ કેવો રે.
હવે તો હવે જે ભણાવવા વાળા મેડમ લોકો છે એ બી હવે આવશે. નવા નવા જ છે એના કરતા મેં કીધું થોડી ઘણી તૈયારી કરો ને ઘરે જ વાંચી લેવા. ને આમ થોડો ઘણો રાઉન્ડ મારતો રહેવા કોલેજ.
હમ્મ.
એટલે ખબર પડે શું ચાલે છેમ?
હા એ તો હવે ફરવા જવા જેવું જ છે વરી બીજું તો શું. જઈ આવાનું. કોઈ એક દિવસ જઈ આવવાનું બધું જાણ આવવાનું સિચ્યુએશન ને બધું જોયાવાનું, બરાબર ને?
ના એ તો મિત્રો જતા હોય એની પાસે થોડું ઘણું આપડે પૂછી લઈએ શું થાય છે શું નથી થતું બ
હમ્મ. ટાઇમ હા ને ટાઈમ હોય તો જઈ આવવાનું ફરવાનું થઇ જાય બરાબર ને?
હા એ ઘરે બેઠે બેઠે હમણાં ચોમાસામા
તમે કેટલા વાગે ટ્રેનમાં જાવ?
અંથી મારે ઘરેથી પાંચ વાગે નીકળવો પડે છ વાગ્યા ને ટ્રેન છે.
હમ્મ હમ્મ હમ્મ હમ્મ હમ્મ, પાંચ વાગેના નીકળો?
હા છ વાગના ટ્રેન પકડી ત્યારે અમે સાડા સાત એના આસપાસ વલસાડ ઉતરીયે તો આઠ વાગે તો ક્લાસ ચાલુ થઈ જા છે.
હા એ છે તકલીફ મળ અમે મે પણતી એ ક્લાસ માં? એ તમારે અ શોકે એજ ટ્રેનમાં છ વાગે જે વાપી થી ઉપડે બરાબર ને?
હા હા.
હા એ ટ્રેનમાં હું પણ આવતી અને કેવું એ આઠ વાગે ક્લાસ સ્ટાર્ટ થાય તો આઠ ને આઠ ને દસ ને પાંચ ખાં તો દસ એવું થઈ જતું.
આઠ ને દસ આઠ ને પાંચ એવું થઈ જતું તો પેલા હનસા મેમ હતા ને એ તો બહુ ખીજવાતા હંસા મેમ તમને ઓળખવામાં નહીં આવ્યા હશે.
નહી અમારા કોન્ટેક્ટમાં નથી આવ્યા હજ
અહીં એચ ઓ ડી હતા શોભના મેમ પેલાના એચ ઓ ડી હતા હંસા મેમ.
હા હા.
એ તો બહુ ખીજવાતા.
સ્વપ્ન મેડમ કે પછી હમણાં બિંદુ મેડમ છે.
હા હવે બિડુ મેડમ છે એટલે તમારે મજા છે. મજા છે કે પછી
ના મજા જે એવું જ છે કઈ એવું હેરાન એવું તો નથી કરતા.
આ બિંદુગ હો તો મલશે. મીનું મેમ તો પસાઈ ને.
એટલા બધા એકદમ સ્ટ્રીક નથી સોમના મેડમ
પણ સ્ટ્રીક તો થોડુક રહેવું જ જોઈએ મારી દ્રષ્ટિએ તો કારણ કે એકદમ ઢીલ આવ તો પછી વિદ્યાર્થીઓ પછી એટલું
હા ધ્યાન નહી આપે એ બી છે, બધી બાજુ જોવા જાય તો પ્રોબ્લેમ જ છે આમ તો. પણ શોભના મેડમ થી એટલા હોય તો ચાલી જાય પણ બિંદુ મેડમ તો એકદમ
તો તમે કેટલા
એકદમ આપ આપડી રીતે પોતાની રીતે ચલાવતા એવું છે જરાક સ્ટ્રી હોય તો સારું રહે હલો હલો હા આવે છે અવાજ મારો
હા હવે અવાજ આવે છે વચ્ચે કટ થઈ ગયો હતો
હા હા
તે અમાર બાજુ તો અત્યારે બરાબર વરસાદ પડવા લાગ્યો છે ગાજવીજ સાથે
અહંયા બી ચાલુ જ છે અહીં ત્રણ દિવસ થી ચાલુ છે અહિયા વરસાદ હમણાં
હમ હમ હમ
અમારે તો આજે જોવા મળે વરસાદ કે સવારે જ કહી રહ્યા કે ક્યારે વરસાદ પડશે ક્યારે પડશે
મેં એ બાજુ બહુ ગરમી છે હું વેકેશનમાં ગયો તો મારે ગામ બાજુ બહુ ગરમી હતી
બો ગરમી લાગે આ તે હમ
બાર વાગ્યા થી કરી ને ચાર વાગ્યા સુધી હું ઘરના બહાર નઈ નીકળતો હતો કોઈ બાઈક લઈને નીકળવાનું કોઈ માને કામ હોય તો સવારે દસ થી બાર માં કરી મુકઈ યા તો ચાર વાગ્યા પછી
હા એ જ અહી બધા ના દરવાજા બન જ હોય ને કોઈ નીકળે જ નહી અહિયા ઉપર બી એવું છે
ગરમી એટલે બહુ ખતરનાક ગરમી હતી હું બી ત્યાં જતો વેકેશન માં પાલનપુર બાજુ જ હતો
પાલનપુર એટલે આ તમાર દહોટી કઈ બાજુ આવ્યુ
પાલનપુર એટલે ઊંઝા સિદ્ધપુર
હા હા હા તોટ તમારું મહેસાણા ને એ બાજુ રહી ગયું
મહેસાણા એ બાજુ રહી ગ્યું
હા એ ઊંત જોવાનો જીરું બહુ ફેમસ
બહુ ફેમસ છે મોટી માર્કેટ છે ત્યાં
હે
મોટી મારકેટ છે હમઝા મા તો
ઓકે જીરુણી હે ને
હા જીરું વરયાળી બા જરી મોસ્ટ ઓફલી ત્યાં અનાજનું મોટી છે માર્કેટ
અચ્છા જીરું ક્યા આપડા
ત્રણ ત્રણ ચાર માર્કેટો છે અમારા બાજુ કેમ કે ખેતી લાઈન વધારે છે અમારા સાઈડ
હા હા હા તો જીરું તમારે અહીંયા વલસાડ કરતા થોડું એટલે આ બાજુ જે મળે છે એના કરતાં સસ્તું મળે છે
રેત થોડો ઘણ જ ફરક હોય બાકી આમ સારું મળે એમ અહીંયા શું આવતા વર્ષનું છ મહિનાનું ત્યાં તાજું મળે ડાયરેક્ટ
અચ્છા હા
એટલુ ફરક પડે ને જીરા બધા અલગ અલગ રે અલગ અલગ આવે પાછું નાના મોટા બધા ગયા વરષ ના હોય આ વરષ ના હોય બે બે ત્રણ ત્રણ વરષના એ લોકો રાખી મુ તા હોય છે દુકાનમાં તો
હ હ હ હ
માર્કેટમાં બી બધો રેટ ચાલતો હોય તે પ્રમાણે આ વેચે ને બધા ખેડૂતો ભી ઘરે બે બે વર્ષ સુધી રાખતા હોય જયારે પ્રાઇસ વધે ત્યારે આપે છે, એટલા દિવસ ઘરે જ રાખે.
હ બગડે નહીં તેવી વસ્તુ હોય તો પછી
હા બાજરી છે જીરું છે, આ કોઈ બી ખેતી લાઈન ની વસ્તુ તો મોસ્ટ ઓફલી બગડે એવી હોતી નથી. જે કઠોળ જેવી વસ્તુ ઉગાવે એમ આ તો સંગ્રહ કરી મુકે ભાવ વધે ત્યારે માર્કેટમાં મોકલાવે બાકી કેટલા દિવસ ઘરે રાખે છે.
બરાબર છે, ને હવે તો સાચવવાની બધી જાત જાતી પદ્ધતિ આવી ગઈ એટલે પછી હવે, સચવાય છે, પાછો
નહીં હતી ત્યારે બી સાચવતા હતા તો હવે તો બધા સાચવવાના છે.
પેકિંગ કરીને વ્યવસ્થિત મૂકી દે એટલે પછી સચવાય.
જીરાને ખાલી હવા નહી લાગવા જોઈએ ને આપડે વરસાદ ન જે ઠંડી નરમ હવા આવે ને એ લાગે. તો જીરું ખરાબ થઈ જાય.
હા હા હા હા બરાબર છે.
એજ ધ્યાન રાખવાનું ખાસ બાકી તો બધી વસ્તુ મોસ્ટ ઓફ ફટાફટ જ જેવું અનાજ નીકળે એવા ટાઈમ પર જ એ લોકો વાવ હા વરિયાળી હવે તો શું. માર્કેટ વાળા ને બી ખબર પડે કે કે ભાવ નહી વધારશે તો કોઈ આપતું નથી, એટલે આમ જેવુ ખેતરમાંથી અનાજ નીકળે તેવો ભાવ ટાઈટ જ રાખે એટલે બધા ખેડૂત આપી જ મૂકે
હા બધા માપલું હા. ઓનિયનમાં બધુંમાં જ આ બધા આવી બધી પ્રોસેસ થઈ ગઈ છે.
હા હવે પેલે ભાવ નહી, રાખે તો નહી આપતા હવે ભાવ રાખે એટલે બધા ખેડૂતો કોઈ સંગર્વ જ નહીં માને કોઈ કોઈ રાખે છે, હજુ આવશે એમ કરીને
હા, હા.
અહં ઉપર ડિમાન્ડમાં થોડુંક સસ્તું હોય એ બીજે તો બધો સેમ ભાવ હોય.
ડિમાટમાં બી આમ તો માર્કેટમાં સસ્તું હોય એટલું તો નહી હોય માર્કેટમાં હું શું મોસ્ટ ઓફલી ડાયરેક્ટ આવતું હોય ને ખેતર માંથી એટલા મળે જાય તરત
હું, હું.
ત્યાં તો મણ ઉપર ડાયરેક્ટ ભાવ બોલાતા હોય.
હા મણનો બરાબર બરાબર
હું.
હું.
મન ધો પત્યા તો પાંત્રીસો થી પિસ્તાલીસો પાંચ હજાર કંઈ નક્કી ના હોય બધા બોલી બોલીમાં ક્યાં સુધી પહોંચાડી મુકી કઈ નક્કી ના હોય.
હું, હું, હું, હું.
હા તો બધા ભેગા જ થાય લેવા વાળા આપવા વાળા એક જ હોય
જવાનું થાય ત્યારે કે જો
પાકું પાકું ગામ જવાનું થશે તો જણાવીશું
હા તો તમારું ફેમિલી તો બધા ફેમિલી તો તમારું અહીં રહેે છે.
મારા કાકા લોકો છે, ત્યાં દાદી છે, ગામ પછી ખેતર તો શું પેલા ભાગ પડે ને એમ ત્રીજા ભાગ ચોથા ભાગ પર ખેતી કરે તેને આપી મૂકીએ આપડે એટલે ખેતી કરીએ કરે
તો તમે આટલે દૂર આવેલા
હવે ડેડી લોકો પેલે થી ડેરી લોકો પેલે થી દરિયા કિનારા બાજુ બિઝનેસ મળી ગયો તો પછી અહીંયાં જ શિફ્ટ થઈ ગયા ત્યાં ગામ બાજુ શું ત્યારે ભણવાનું એટલું એ નય હતું. સરખો એને ભણાવવા માટે કરીને સ્પેશિયલ આ બાજુ આવી ગયા.
હમ હમ હમ હમ.
પછી ધીરે ધીરે જો આ બિઝનેસ નો ભી મળી ગયો રૂટ તો પછી અહીંયા જ રહી ગયા પછી. હવે કઈ પ્રોગ્રામ હોય ઘરે કે માતાજી નો લગન પ્રસંગ નો ત્યારે જાય બધા બાકી તો અહીંયા છે.
એ ટ્રેન માં જતા હશે નય
હા ટ્રેનમાં જ જઈએ અમે
નહી બરાબર ટ્રેન વાળું સારું પડે.
એનો બુકિંગ કરાવી મૂકયો પછી અમદાવાદ થી ડાયરેક્ટ અમારું મહેસાણા ઊંઝા સિધ્ધપુર બાજુ થી ટન લયલે પાલનપુર પાલનપુર થી સીધું રાજસ્થાન બાજુ ટ્રેન નીકળી જાય પાલનપુર લાસ્ટ સ્ટેશન છે ગુજરાત નું આ બાજુ થી પછી રાજસ્થાનમાં